રાધે કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
હમ. તમે શું કરો છે.
કઈ નથી બેઠી થઈ એમ તો તમે શું કરો?
કાઈ નથી. હ જે સ્કૂલ નું કામ કરવાનું છે.
હમ કરવા આવ છે દીખરી કે સ્કૂલ ચાલુ થઈ ગયા છે
હા ખુલ ગયાને છે. ઓર તમે કેમ છો?
મજામાં મે છું.
હમ સારું છે. હ શુંણાવ જો.
કઈ નથી ઓર તો દેખો બસ બડીયા. હું હું આજે મારી પરીક્ષા ની તૈયારી કર છું.
હમ સારું છે. હર હ હ ઓ સુના જો
હા.
કઈ પરીક્ષા ની તૈયારી કર્યા છો.
ગણિત ને વિજ્ઞાન પરીક્ષા માટે તૈયારી કરું છું
હમ. હમ સાચી વાત છે અભ્યાસ માટે તું રોજ કેટલા કલાપ આપે છે.
હ રોજ લગભગ ચાર થી પાંચ
ખુબ સારું
હમ તમારે ફન ચાલ બગ છે ના
શું તું સમય પતક બનાવે છે તું સમય પતક બનાવે છે. હમ કરિયા છે. તારો સૌતી પ્રિય વિષય કયો છે.
હમ.
તારો સૌથી પ્રિય વિષય કયો છે.
મને મને વિજ્ઞાન બહુ ગમે છે.
સારું છે વિજ્ઞાન તો મને ભી બહુ ગમે છે.
હમ કારણ કે તે નઈ નઈ વસ્તુખ શીખવાને મળે છે વિજ્ઞાન ને તો.
સાચી વાત છે વિજ્ઞાન નું તો ઘણોય શીખવાને મળે છે દેખલો. પેડ પૌધા બાકી સબજી વિજ્ઞાન મોસમ જાણકારી અને ગણે ગણ શીખવાનું મળે છે.
સાચી વાત છે
તમને ગણીત કેવું લાગે છે.
શરૂઆતમાં મુશ્કે કી લાગતી હતી પર અબે સરસ પડે છે
હા સાચી વાત હૈ અભ્યાસ કરતી મોબાઈલ નો ઉપયોગ કરે છે.
હા
ચંદન સારું છે પણ વધુ ઉપયોગ કરવાની ધ્યાન ભંગ થાય છે.
સાચી વાત છે.
હ ઓ તું અભ્યાસ કેવી રીતે કરે છે
હ પેલા વાંચું છું હ પછી નોતું લખું છું.
સચું છે
હાલો
હા સારું છે
હમ
હમ એ તારા શિક્ષક અભ્યાસમાં મદદ કરે છે.
હા કરે છે
હમ
ખુબ સારી રીતે એ સમજાવે છે મને
હમ બાળી જ છે. જો કોઈ વિષય સમજમાં ના આવે તો શું કરે છે.
હ શિક્ષકને અથવા મિત્ર પાસ પૂછું છું
હા ઓ રણા કે અલાવા ભી ફોન ભી સર્ચ કરી શકો છે કોને ભી પૂછ સકો
હા દેખલો લો આજ કલ તો ઇન્ટરનેટ દુનિયામાં સબકુછ વેરુ છે જો છાવે જો ફોન રે મીલ જાવે છે
સાચી વાત છે હર ચીજનો જવાબ ને હર સમસ્યા નો હલ મિલ જાવે છે ચાહે વિજ્ઞાન હોન ગણિત હોન કઈ ભી વિષય હો
હા
ઓર પરીક્ષા થી ડર લાગે છે
હા થોડો ડર લાગે છે પણ મહેનત કરી તો આત્મવિશ્વાસ આવે છે
સાચી વાત છે મહેનત ના ફલ હંમેશા સારું મળે છે
હમ
હમ પણ મહેનત સાગે સાગે નિયમિત અભ્યાસ પણ જરૂરી છે
સાચી વાત છે
ઓ સુનો જુ કયા દિવસે પરીક્ષા છે
હ એ ચાર પાંચ દિન મે પરીક્ષા છે
હમ સારું છે તો પરીક્ષા દેવાનું કયાં ગયા છે કયાં જાઓ છે
યા પાસમેં જ છે સેન્ટર તો
હારું છે તો એડમિટ કાર્ડ આવી ગયો
હા આવી ગયો છે
હમ સારું હો તઈ કઈ નથી અમે પણ બેઠા છીએ
ખુબ છે
હમ તપરીઓ બણો છે લાઈટ કોની હારી છે
ઘણો પૂછો મથી ઘણો ગરમી લાગણી છે ઘણો ના પાણી પડ્યું છે
અચી ગરમી મે અછી તપરી હોન દેખલો તું લગ્ન બ જાણું પડશે બે
હાચી વાત છે હો બી જરૂરી છે
હમ
હમ
તે ભી આવજો લગ્નમાંય
મા મેં તો ની આવું દેખો પરીક્ષા નો અભ્યાસ કરનો મારે તો
અચ્છા પરીક્ષાની તૈયારી પૂર્ણ કોની થઈ
હા
પરીક્ષાને અભ્યાસ તૈયારી પૂર્ણ કોની થઈ ગઈ
ઓને તો ભી ચલો વા કઈ કરાવા પડલાર તો ભી
હા સાચી વાત છે ટાઈમ રશે ઉપયોગ કરી લો
હમ
ટાઈમ નો ઉપયોગ લો હોય
હા આવે
એક એક મિનટ ભી કિંમતી હોવે છે પરીક્ષા કે ટેમ પે
હા
હમ્મ.
કઈ નથી હો તો, બસ બઢિયા છે.
આવો આંબાકી કે દે ખાવો છે.
બસ ખાઓ છે, આપ કે હૈ કે આંબા?
ના ના મારે તો કોની આંબા છે ખેત બી કોની છે મારે તો પર. મારે ડિગ્રી કે ભોવા એન આવી છે.
હમ્મ, અચ્છા.
બાકી ખેત પે થી આંબો છે.
હમ્મ, ઠીક છે ખાવ
હમ્મ, સારું છે.
હમ્મ.
તમને કેમ પસંદ છે?
સીઝન નો હિસાબ સ પસંદ છે મને બી. અવાર દેખલો આમ ફળશે ને અવાર આમ પસંદ છે પછી બે પસંદ છે.
હમ્મ સાચી.
હમ્મ, હમ્મ?
કયાં જઈ રયા તમારા માતાજી?
માતાજી જહેરા ને આજ પ્રોગ્રામમાં જરા છે હુતો.
અચ્છા, કઈ પ્રોગ્રામ થયો?
માસીક એ વટે છે લગની જ છે વટે બી.
અચ્છા, હા એ છે.
લગન છે.
માસેલી છો, માસેલી છોકરી નું લગ્ન છે?
હા, માસીની દીકરી લગ્ન છે.
હમ્મ, સારું છે.
હમ્મ.
તો કેવલ મમ્મી જઈ રહ્યા છે થે ની થ્યા?
ઊં હું, મે ની જ રયા.
કયું આપડે આમંત્રણ કોની આવ્યો છે?
આમંત્રણ તો આવ્યો બોલ્યો પર આમ, બોલ્યું ને માને અભ્યાસ કનો છે.
અરે હા હા મે મે ભૂલ ગઈ.
ઈ લીએ.
હા સારુ. બો શણા છે. હા મે સોચ રહી જા ના જાન.
ઠીક એ બળિયા.
હમ્મ. બઉ શણઉ છો. નહી દેખલું. ઓનલાઈન શોપિંગ કર અને એક ફોન નો કવર મગવાય છે.
હમ્મ.
પર દેક લો પછી કોલિટુ તો કોની આવી છે. કોલિટી મેં તો, સરસ કોને લાગે છે.
હા ઓનલાઈન થી વસ્તુ તો હસીસ મળે છે.
હા, પણ વા મવી કેટલી બહાર ચલી ગઈ થી જો. અભી વાપસ ચેન્જ ભી કોની કરા શકા છે ટાઈમ બી પૂર્ણ વેગયો છે.
અચ્છા.
હમ્મ. હા ઉપયોગ તો કરનુંય જે
હમ્મ.
હમ્મ.
ઠીક છે.
હમ્મ, સારું છે.
ઔર સુનાવ જો.
કાંઈ નથી વીજળી આ જાવે તો દિગરીને થોડી દેર સુલા દેવું.
ઠીક છે. ડિગ્રી બોલ તો નહીં દેંગા બાસ મે
હા મેં બિજલી કરંટ કે લીએ બોલ રહી હું ના વા બોલ એક વીજળી ચમકરી છે.
અચ્છા.
હમ્મ.
ચાલો ઠીક
હોર કંઈ ઘણુંય તોપર્યો થોડું ઘણું પાણી બરસ જાવે તો વા ઠંડક વે જ આવે. હા. હમ્મ, દીકરી ભી બોલે છે કે બારિશ મે ઠંડા-ઠંડા વેજ આવે છે.
હા તો શીખ જી ગુજરાતી આવડે સા આપને.
હા. સહી આ વાત તો ઘણી સાચી કેવો છે.
હા.
હમ્મ, સારું છે.
ઠીક છે, આવજો.
હમ્મ, તમે પણ આવજો.
હા